હેલો હલો.
હેલો.
હેલો.
હેલો. આવાજ આવતી નથી.
હા આ રહી આ રહી હે.
હા કેમ છો.
હેલો.
કેમ છો.
હા મજામાં તમે.
હા મજામાં છું. આજે મને તારી સાથે એક મજાનો વિષય પર બાત કરવાની છે ને.
હેલો.
હેલો.
હા આવાજ કયુ કમ આ રહિયા.
બોલોની આવાજ આ રહી ના.
એ એક જ મિનટ હા. હા હું પણ મજામાં જ છું.
બોલો ને.
આજ આ આજે મને તારી સાથે એક મજામાં વિષય પર વાત કરવાની છે.
વા મજાનો વિષય કયુ કયો વિષય.
અ આજ આપણ ફેવરેટ ટાઈપ્સ ઓફ ફૂડ. એટલે કે આપણ મનપસંદ ખાવાના પ્રકારો વિશે વાત કરવું છું.
અરે વા આ તો મને ખુબ ગમતો વિષય છે. ખાવાનું નામ આવે અને મને તો તુરંત આનંદી આવી જાય.
હા હા હા મને પણ ખાવાનું. તો બધા ન ગમે પણ પ્રત્યેક વ્યક્તિની પસંદ અલગ હોય છે ના. કોઈને મસાલેદાર ગમે કોઈ ન મીઠાઈ ગમે કોઈ ન ઘરે ભોજન ગમે અને. કોઈને ફાસ્ટ ફૂડ ગમે.
હા એકદમ સાચું. તો ચલ પહેલાં તું કે તારું ફેવરેટ ફૂડ ક્યાં છે. આલે આલે.
મને તો ઘની બધી વસ્તુઓ ગમે છે. પણ જો ખાસ કહું તો મને પંજાબી ફૂડ ગુજરાતી થાલી, ચાઇનીઝ અને સ્ટ્રીટ ફૂડ ખૂબ ગમે છે.
વાહ ઈતની બધી વરાયટી? મને પન ખાવાનો શોખ છે, પન હું થોડો અલગ છું. મને ઘરનું તાજું ભોજન, ગુજરાતી વાગનિયા દાલ, ભાત, રોટલી, શાક ખિચડી કડી, ઉપમા, ઢોકલા, થેપલા જેવી વસ્તુઓ ખુબ ગમે છે. આઈયે. ચલા તુમી આલે. હા મને એવું લોગ છે કે ઘરનું ભોજન સ્વાદિષ્ટ પણ હોય છે અને શરીર માટે સારું પણ હોય છે. બહારુંન ખાવું મજાનું હોય છે. પન રોજ માટે ઘરનું ભોજન જ ઉત્તમ.
હા એ તો સાચું જ છે, પણ મને ક્યારેક બહારનું સ્પેસ સ્પાઈસી ફૂડ જોઈ જે જન જેમ કે પાણીપુરી, સેવપુરી, પાાવભાજી, વડાપાવ, દાબેલી, સેન્ડવીચ આ બધ તું જોયું ને તો મારા મોમાં પાણી આવી જાય.
હા, હા, હા. મારા પન ખાસ કરીને પાણીપુરી તો મને પણ ખૂબ ગમે. પણ હું વધારે ખાઉં તો પછી પેટામાં તકલીફ થઈ જાય.
હા એ તો થાય જ પણ સ્ટ્રીટ ફૂડની મજા કસામ જ છે. ગરમા ગરમ પાાવભાજી, ઉપરમ ખન, બાજુમાં કાંદા અને લીંબુ બસ મજા આવી જાય.
હા પાવભાજી તો મને મને પણ ખૂબ ગમે, ખાસ કરીને જયારે મિત્રો સાથ બહાર જાય. ત્યારે પાાવભાજી, મસાલા પાવ આની પાનીપુરી ખાવાની મજા અલગ જ હોય ને?
તું ઘર નું ભો ભોજન પસંદ કરે છે, તો તારા ફેવરેટ ઘરમાં ભોજન ના માં શું શું આવે?
મને રોટલી, શાક, દાલ, ભાત, કઢી, ખિચડી, થેપલા. હાંડવો, ઢોકળા, મૂગની દાળૂની શીરો. ઊંધિલું, બાજારની રોટલી અને છાજ. ખૂબ ગમે છે એમાં સ્વાદ પન હોય છે અને આપનાપન પણ હોય છે.
વાહ તારા જવાબ થી લાગે છે. કે કે તને ગુજરાતી ફૂડ ખુબ પસંદ છે.
હા ગુજરાતી ફૂડથી ફૂડમાં એક અલગ મીઠાશ અને સાદગી હોય છે ને જેમે કે ઢોકળા ઢલકું સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા ટ્રાવલ માટે પરફેક્ટ. ખિચડી, કડી કમ્ફર્ટ ફૂડ. ઊંધિયું ફેસ્ટિવલ સ્પેશિયલ આ બધું મને ખૂબ ગમે.
મને પણ ગુજરાતી થાળી ખૂબ ગમે છે, એમાં એટલી વે રાયટી હોય રોટલી, ભાકરી, શાક, દાલ, કઢી ભાત. ફરસન. મીઠાઈ, અચાર, પાપડ, છાસ. એક થાળીમાં બધું પણ મને ના ખીચડી, કળી ચાલા ખુબ જ ગમે છે.
હા ગુજરાતી થાળી તો પુરા ભોજન નું સુંદર ઉદાહરણ છે. એમાં સ્વાદ ના બધા રંગ મળે ગળિયું, તીખું, ખટ્ટું, ખારું.
સાત
હા?
મને ખાસ કરીને ઢોકળા ખમણ ફાફડા જલેબી થેપલા ઉધયું ખુબ ગમે છે.
અરે વાહ. ફાફડા જલેબી રવિવારની સવારે ગરમા ગરમ ફાફડા અને સાથે જલેબી. આ તો એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે.
હા અને અને સાથે તળેલા મરચાં હોય તો વધારે મજા.
હા તું તો ખરા અર્ધમાં ફૂડી છે.
હા મને નવા નવા સ્વાદ ટ્રાય કરવું ખૂબ ગમે છે. મને કેવલ ગુજરાતી જ નહીં પણ પંજાબી ફૂડ પણ ખૂબ ગમે છે.
પંજાબી ફૂડમાં તારું ફેવરેટ શું છે.
અમારો પનીર બટર મસાલા છોલે ભટુરે અ દાલ મખની આલુ પરાઠા લસ્સી નાન પાલક પનીર આ બધું ખુબ ગમે છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ને એવું વાનગી
હા પંજાબી ફૂડ રીચ અને સ્વાદિષ્ટ હોય છે. પનીર ની વાગી તો તો મને પણ ખૂબ ગમે. પણ એમાં તેલ મસાલા થોડા વધારે હોય છે ને.
હા પણ ટેસ્ટ ના માટે ક્યારેક ચાલે તું પનીર ના કઈ વાનગી પસંદ કરે છે. પણ એમ હા ગુજરાતી થાળી તો પુરા ભોજનની સુંદર ઉદાહરણ છે ના એમાં સ્વાદમાં બધા રંગમળે ગળિયું તીખું ખટ્ટું ખારું.
હા. હોર બોલો ની.
આવી વરસાદમાં તો ના વરસાદ ના સિઝન છે આમાં તો મસ્ત ગરમા ગરમ ભજીયા ચાય મસાલો ચાય ખુબ ગમે છે. હા એ તો સાચું વાત છે પણ ક્યારેક બહારનું સ્પાઈસી ફૂડ જોઈ છે ને જેમ કે પાણીપુરી સેવ પુરી આ મોમો સેન્ડવીચ આ બધું જોઈ ને તો મારા મોમાં પાણી આવે છે.
હા. મને મીઠાઈ બહુ ગમે છે. ખાસ કરીને શ્રીખંડ અને ગુલાબજામુન તું રોજ સમય પર જમતી હોય છે.
ના પસંદના ખાવાના પ્રકારો વિશેષ વાત કરું.
હા. હા હું પ્રયત્ન કરું છું કે સવારનો નાસ્તો બપોરની ભોજન અને રાત નું ભોજન સમયસર લો.
હમ્મ.
એે બહુ સારી આદત છે ને આ સમય પર ખાવાતી આરોગ્ય સારું રખે છે. હા અને જંક ફૂડ ઓછું ખાવું જોઈએ.
મને પણ ગુજરાતી થાળી ખુબ ગમે છે એમાં એટલી વરાયટી હોય કે રોટ ડી શાખ ભાત ફરસા મિઠાઈ આચાર કેટલો વરાયટીઝ મળે છે બાપરે. ગુજરાતી થાલી
હા ઘરનું તાજું ભોજન શરીર માટે વધારે સારું જ હોય ને. તને ફળો મેં શું ગમે છે.
તો એટલ સારું લાગે છે વરસાદ ના સિઝન છે ને તો એટલું સારું લાગે છે હાંડવો આ રોજ ના એ એ પ્રિપેર કરવાનું છે મને.
હ ખાંડવાને.
હાંડુ.
હા અચ્છા મને પણ બહુ જ સારું લાગે.
અને આ હાંડવનો લોટ હોય છે ને આમાં છાસ મૂકીને. અ મૂકવાનું છે એક કલાક દો કલાક
હા.
અમે અમે લોકી છે ને લોકી લોકી ગ્રાાઈન્ડ. કરીને આ મકવાનું પલી સ્ટોર કરીને દોશ લગે કોચ બા મોટા મોટા ને પેનમાં મૂકવાનું છે મસ્ત લાગે છે.
અચ્છા મે.
ખૂબ ગમે છે.
અચ્છા સારું લાગે છે ચાલો સારે બાત હૈ ફિર
હ તમારી જોડે વાત કરું ને મને ચાાલ મસ્ત લાગે છે. ઓકે થેન્ક યુ